હાલો.
હેલો.
જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ. કેમ છો?
મજામાં મજામાં. તું કેમ છો?
બસ હું બી મજા માં શું કરો છો?
છું.
સાર. અર જમી લીધું.
હમ જમીલીધું જમીલીધું.
સારું ઓર મેં કીધું ફ્રી છો તો હું ફોન. કરો. સુધિ માં શું મારી ને એની વાર. સરી હાતી. તો લ હા લગ્ન ની સાર કીળા હાથ. ત તો મેં કીધું લાય હુ ફોન કરીને. વાઈટ કરું તમને. તો હા તો આતા અઠવાડિયાની. તૈયારી કરી લેજો હો. એનિવર્સરી પાર્ટી માં આવવા માટે.
હા પાર્ટી કેટલા વાગે સારું થશે.
જો હું તો આ એક તો બહુ ભય તડકો પડે એટલે ગરમી છે ને.
ગરમી બહુત છું.
હા તો મેંને સાંજ નુ રાખ્યું છે તો સાંજે આપડે સાત વાગે ચાલુ થઈ જશે પાર્ટી. તો સાત થી અગિયાર વાગે. જ્યા સુધી ચાલશે. હમ્મ હા. તો સાત થી અગિયાર વાગ્યા સુધી ચાલશે આપણી પાર્ટી.
હમ હમ હ. ડાન્સ અને મ્યુઝિક પેન હશે ને.
હા હા. આપડે શું કેવાય ગેમ્સ બી રાખ્યા છે પછી ડાન્સ ડાન્સ વગર. તો ના. ચાલે ગરબોને એમાં બહુ મજા આવે ગરબા વગર તો આપડી કઈ પાર્ટી ના થાય હ એ હ એજ તો ગરબો રાખ ખ્યો છે પછી ડાન્સમાં જો પરફોર્મન્સ આપવી હોય તો તમે બી તૈયાર કરી લેજો તમારી.
ડાન્સ પરફોર્મન્સ છે.
હા એજ ના ડાન્સ પરફોર્મન્સ બી અમે રાખ ખી છે એટલે શું. એમાં ના આપણે ગેમ રાખીશું ગેમમાં પર. ીમાં ના ચિટ જે લખેલું હશે એ કપલ આવશે ને પછી ડાન્સ. કરશે પછી આજકાલ પે. પર ફોલ્ડિંગ વાળું ગેમ
હ ચાલે છે હા પેપર ફોલ્ડિંગ એમ. હમ.
હા એ એ બી હું મેં તૈયાર કરેલું છે તો એ બી કપલ મતલબ તૈયારી કરીને આવશે અને આપણે જે કપલ જીતશે એને ગિફ્ટ આપવામાં આવશે એટલે તમે બધી તૈયારીમાં આવજો હો. ગેમ્સ માટે ડાન્સ પરફોર્મન્સ ને એ બધું.
અ તમે અ પાર્ટીમાં તે શુ થીમ રાખે છે.
હા હું વિચારું છું કે જો આજ જેમ કે આમ તો એનિવર્સરી છે તો બધા કપલ જોડે રેડ કલર તો હશે તો રેડ થીમ રાખવાનું વિચારશું કા તો બ્લેક થીમ રાખવાનું વિચારું છું આ બે કલર તો બધા જોડે જ જોવા મળે તો શું થીમ પાર્ટી થઈ જાય ને તો બઉ મજા આવે થોડું
હ હા અલગ હોવે છે.
હા એ જ. એટલે શું મેં વિચાર્યું છે થીમ પાર્ટી નો બાકી હું બધા જોડે એક વાર વાત કરી લઉં ને પ પછી જે હોય ને એ હું તમને કહી દઈસ હો એનું અપડેટ કરી દઈશ હું તમને હમ.
થઈ ગયો?
બર્ડે નું નહી અલી એનિવર્સરી નું ભૂલી ગઈ તું તર મેં એનિવર
સોરી એ નિવર્સરી. સો સો સોરી એનિવર્સરી.
હા બસ એનિવર્સરી શું જેમ કેમ હા બવ દિમાગ ખરાબ થઈ ગયું ગરમીમાં તો બસ માં કામ જ ની ચાલતું એ હવે હવે પ્રોગ્રામ બી અમાર ગરમીમાં આવે ને મને પોતે બઉ કં ટાડો આવે હ એજ તો મેં વિચાર્યું છે કે શું કે આપડે જેમ કે જો બ્લેક થીમ રાખું તો મારી ડ્રેસ પછી રેડ રેસે આઉટફિટ અને જો બધાની હા બધાની રેડ રાખીશ તો હું મારી બ્લેક. રાખીશ જેથી થોડીક હું અલગ દેખ ખાવનું બધાનામાં એટલે.
હા સારું હ. હા.
એજ. એજ વિચારું છું તો તમે બી તમારી. રાખજો તૈયાર હો રેડ હો કા તો બ્લક આજ. રાખશે આમ તો કોમન કલર હોયને બાકી બધા કલર તો બઉ. જોડે મળે કોક જોડે ના મળે લેકન રેડ. ને બ્લેક કલર તો બધા જોડે મળી આવે એટલે મે રેડ બ્લેક કોમ્બિનેશન રાખીશું.
હા હમ હ. કે કયો ઓર્ડર કર્યો છે?
અરે આજે આપડ આજકાલ એવું નહી ચાલતું આપણું કપલ વાળું કેક એમાં. તો હું હા. ફોટોનું નહી આપણે આ જો ને કપલ બંને બનેલા હોય મતલબ કે ઓરિજનલ નઈ આપડે અ ઓલું લાગેલું. હોય એનું શું કેવાય ઉપર અ ની ઓલું ને હું તો ભૂલી ગઈ. એનું નામ. પર ઓલું બનેલું હોય ને એનિવર્સ રીનુ ટોપ ટોપિંગ નઈ ટોપિંગ નઈ કે હા ક એનું નામ હું ભૂલી ગઈ તો એ એવું બનવા આવ્યું છે, લેયર આપડે બે ફાઉન્ટેન કેક બનાવ્યું છે બે લેયર વાળું. એમાં શું કે, એક ના નો વ્હાઈટ કલર નો છે ને ઉપ ર ના રેડ કલર નો ફ્લા રિયલ ફ્લાવર્સ લગવો લગાડ્યા છે એમાં. રોઝિસ ના હા તો બહુ સરસ લાગશે હા. હા બહુ જ સરસ લાગશે હો હા એટલે બધ શું મેં ક્યા એ કેક તૈયાર અને કેક કટિંગ નો ટાઈમ બી આપણો આ આઠ વાગ્યાનું રાત લખેલો છે, એટલે તમે બરોબર ટાઈમે પહોંચી જજો. હા
હમ પાર્ટી કેટલા સામે તક ચાલે છે.
આપડે જોવો ના અગિયાર વાગ્યા સુધી નું કહીયએ છીએ મતલબ અગિયાર નું તો મેં કીધું છે, પણ ખાવામાં ને જમવામાં અને પાછું આપડે મસ્તી ની ગેમ વગેરા કરવામાં બાર વાગી જશે હા. મતલબ કે આપ તમે સમજો તો પાંચ છ કલાક તો ચાલશે. પાર્ટી. પછી પછી બાકી આપણા જે મહેમાન જે આવે, તે એમના ઉપર ડિપેન્ડ કે ભાઈ જો કેવું આમ પાર્ટીનુ બાર વાગ્યા સુધી તો તમે રાખજો જ હા
હમ્મ હમ્મ. હા પાર્ટીમાં ગુજરાતી ફૂડ હશે કે અલગ અલગ વાસ્તુઓ
હા જો મેં તો બંને વસ્તુઓ રાખવાનું વિચાર્યું, જો આપડે પાર્ટી માં એક તો ગુજરાતી તો રાખવું જોઈએ એના વગર તો આપડું જમવાનું ના મેળ ખાય કેરી નો રસ થઈ ગયો અને પૂરી થઈ ગઈ, ને શીખંડ થઈ ગયું અને આપડું ખમણ થઈ ગયું, પછી ફાફડા જલેબી થઈ ગયા ઠેપલા થઈ ગયા ગયા અને શું કેવાય આપડે આ બી મે તો રાખ્યું છે આપડે ઓલું શાક ઊંધીયો નું શાક રાખ્યું છે એમ હા અને પાછું ચાઇનીઝ બી રાખ્યું છે મે થોડું ઘણું છોકરાઓને બઉ ભાવે ને એટલે ચાાઈનીઝ રાખ પ્ર લો ફ્રાઇ ડ્રેઇસ રાખ્યા. છે, અને થોડું સ્ટાર્ટર્સ માં લઈ લો આમ આપણે સ્પ્રિંગ રોલ થઈ ગયા.
ડેઝર્ટ સમાં
હ ડિઝર્ટમાં મેં રાખ્યા છે આપડે સમજી લો કે આપડ એક તો રસ મલાય પાછું એક તો શીખડ લઈ લો. રસ મલાઈ લઈ લો અને આપડે નાના નાના ગુલાબ જામુરા રાખ્યા છે હો જેમથી અને આઇસ ક્રીમ રાખી છે આઈસ કારણ કે ગરમી ના તો આઈસ્ક્રીમ હા જોઈએ એટલે આઈસ્ક્રીમ બી રાખી છે મેં પછી ગરમી કારણે હવે બાકી એ તો જોઈ લે તમે કોઈ હોય તો તમે કેજો શું રાખવું જોઈએ આમ તો.
હું જલ્દી આવી જાઉ કે ટાઈમ પર આવું?
જો તમે જલ્દી આઈ જાવ તો સારું. હું શું મારે ના ગિફ્ટ વગેરે લેવાના જે ઓલા આપડે જે ઓ ગેમ્સ વગેરે જીતાડીશું ને તો એમાં જે વિનર હશે ને એને એના માટે ગિફ્ટ લેવા છે મારે તો હું વિચારતી હતી કે જો તમે વહેલા આઈ જાવ તો હું તમારા સાથે જઈને થોડું ના સજેસ્ટ કરી લે ને આપડે એક થી બે જણા થઈ જાય તો થોડું મને ખબર પડે કે આ ગિફ્ટ લઈએ ને આ ગિફ્ટ લઈએ. તો હું વિચારતી કે પંદર વીસ ગિફ્ટ ઉપાડી લઈશ ત્યાંથી. હા તો તમે હોય તો જલ્દી આઈ જજ. જો હો પણ તમે તમારું જોઈ લે જો મતલબ કે જો થાય ના તમારાથી ઘરનું બધું તો જલ્દી આવી જજો ના.
ટ લાવું?
અલ્યા હવે રહેવા દેના. હવે શું ગિફ્ટ લેવું છે મારે તો હમારા થી. તમે આવી જાવ એ જ બઉ. છે બસ બીજું ગિફ્ટ તો બસ ચાલ્યા રાખે આ તો બધું.
અહ.
એજના. કઈ નઈ આપડે એ તો જોઈ. ઈએ ગિફ્ટ નું તો કઈ નહી જો ગમે તને હવે બાકી તું આવી જાય એ જ મારા માટે ગિફ્ટ પણ તૈયારી કરીને આવજે વસ પાર્ટ ટીની ડાન્સ પરફોર્મન્સની અને બધું અને બધી પાર્ટી ખત ત્તમ થઈ જાય અને પછી જ જવાનું મળશે તને હો. એના વહેલ પહેલા નહી જવા દવ. તને કા તો અને હા વેલ બસ વેહેલા એમ કરે ને તમે આખી ફેમલી જ આઈ જજો ને વહેલા. શું કેવાય આ અમ કે તમારા હસબન્ડ ને મારા હસબન્ડ બને જણા જઈને ત્યાં પાર્ટી માં જોઈ આવશે. કે શું કરવુ? અને શું છોકરાઓને બી ત્યાં મૂકીને આપડણે અ રેસ્ટોરન્ટમાં અને આપણેે બને જતા રશું આગળ ગિફ્ટ લેવા. તો જ્યાં સુધી મહેમાન આવવાનું ચાલુ
સારું સારું હમ સારું સારું હમ. હા તો શું કરો છો?
બસ કઈ નઈ આને સુવાડતી તી છોકરા ને બ અને બસ આ તૈયારીની વિચારતી ત શું કરું શું ના કરું હવે તમારા જોડે વાત થઈ ના તો હવે હું એજ વિચારું ચલો ગિફ્ટ નું તો ટેન્શન ખતમ થયું. કારણ કે ગિફ્ટમાં તો શું તેમ મને એ જ હતું, શું લાવ શું ના લાવ હવે તમે સાથે હશો, ને તો મને થોડું આઈડિયા મળી જશે.
હ, હ, સારું- સારું.
તો પછી બસ એની ચલો તમને તો ફોર્મસ હવે એ વિચારું બેઠ થી બેઠી નવરી આમને સવારથી સવારથી બધા ને ઇન્વિટેશન આપ પી દીધું. ઠિ બા ઠિ, ત હુ તો એક. તમને તો આપી દીધું હવે લિસ્ટ બનાય છે, મેં ચાર પાંચ જણા રહી ગ્યા કે હવે એમને બસ તમારો ફોન કાપીને ને ને ફોન મળાય ને તરતથી. ઇન્વિટેશન આપી દઉ બસ, એટલે થાય મારું કામ હારું ઓહો હ લ્યા મસ્તું હવે કઈ નઈ બોલાવાનું તો છેજ ને હા એજ ચાલો કઈ નઈ આપડે પછી મળીએ. આવતાં અઠવાડિયે વહેલે આવવાની તૈયારી રાખ.
સારું સારું, હમ જય શ્રી કૃષ્ણ.
હ, હ.